નમસ્તે. કેમ છો.
મજમાં
બોલો નને.
તો આજ હવામાન પરિવર્તન વિષય પર વાત કરે
ઓ ઓકે ઓકે ચ ચાલશે. પછો તમને જ હા હા બોલો
હા આજ મને તારી સાથે એક મહત્ત્વની વિષય પર વાત કરવાની છે.
ઓકે. કરરો ને.
આજે હવામાન પરિવર્તન વિશે પડતારી સાથે થોડો વિસ્તારથી બાત કરવાની માગુ છું આજકાલ આ વિષય ખૂબ ચર્ચામાં છે. પણ આના લોકોને એનો ખરો અર્થ કારનોો અને અસર વિશે પૂર્ણ માહિતી નથી.
હ ખુબ સરસ વિષય પસંદ કર્યો છે, ખરોખર હવામાન પર પરિવર્તન આજમાં સમય ન ખુબ ગંભીર વિષય છે. આપનો રોજિદાજ જીવનમાં પણ એની અસર જોઈ શકી છીએ.
હા મને પણ એવું લાગે છે પણ પહેલા તો એ કહ કે હવામાન પરિવર્તન છે શું
સરલ ભાષામાં કવું તો પૃથ્વી ના તાપમાન વર્ષા ઋતુ ચક્ર પવન સમુદ્રની સ્થિતિ અને વાતા વાતાવરણમાં વાતાવરણમાં જે લંબે સમય સુધી ફેરફાર થાય તેની હવામાન પરિવર્તન કહેવાય આ કેવલ એક દિવસ નો મોસમ બદલો નથી પણ વર્ષો સુધી થતા આ બદલાવો છે
એટલે કે આજે ગરમી વધારે લાગે ક્યારે કે ઓછી પાઉસ પડે ક્યારે કે ખુબ વધારે પાઉસ પડે આબુદ હવામાન પરિવર્તન સાથે જોડાયેલું હોઈ શકે
બિલકુલ જેમ પેલે મોસમ થોડો સ્થિર રહેતો હતો અ અને એવી અનેક જગહ અનિયમિત વર્ષા અતિ ગરમી ઠંડી માં બદલ વાવાઝોડા પૂર દુષ્કાળ જેવી પરિસ્થિતિ થી જોવા મળે છે ને આ બંધા સંકેત છે કે હવામાન ના કશુંક મોટું પરિવર્તન થઈ રહ્યું છે
અચ્છા પણ આ પરિવર્તન થાય જ છે શા થાય છે શા માટે કેવલ પ્રાકૃતિક કારણોથી જે કે માનસ પણ જવાબદાર છે
અમ બંને કારણ હોઈ શકે પણ આજ જે ઝડપતિ હવામાન હવામાન પરિવર્તન થઈ રહ્યું છે એમાં માનવની ની ભૂમિકા ખૂબ મોટી છે કેમ કે અધિકરણ જંગલની કાપની પેટ્રોલ ડીઝલ નો વધુ ઉપ ઉપયોગ કરખા કારખા કારખા નો ના ધુમાડો પ્લાસ્ટિક નો અતિરે કોલસો અને ગેસ નો ઉપયોગ આ બધા કારણે વાતાવરણમાં હાનિકારક વાયુઓ વધ્યા છે
હા એ હાનિકારક વાયુઓ કયા છે પણ
મુખ્ય મુખત્વ કાર્બન ડાયોક્સાઇડ છે મિથેન નાઇટ્રો ઓક્સાઇડ અને બીજી ગ્રીન હાઉસ ગેસો આ ગેસો આ વાતાવરણ વાતાવરણમાં જમા થાય છે અને સૂર્યની ગરમી ગરમીને પૃથ્વીનો આસપાસ રોકતા રહે છે એના કારણે પૃથ્વીનું સરાસરી તાપમાન વધવા લાગે છે
હા આને ગ્લોબલ વોર્મિંગ કહે છે ને
હા એકદમ સાચું ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના સરાસરી તાપમાન સતત વધારો અને ગ્લોબલ વોર્મિંગ હવામાન પરિવર્તનનો એક મુખ્ય ભાગ છે
મને હવે થોડું સ્પષ્ટ થઈ રહ્યું છે એટલે ગ્લોબલ વોર્મિંગ થશે તો એના કારણે બાકીમાં મોસમાના પણ બદલાવ આવે છે
હા સાચી વાત છે હા તાપમાન વધે તો હિમ નદીઓ ઓગલવા આ લાગે સમુદ્ર નો સ્તર વધે વર્ષાની પ પદ્ધતિ પદ્ધતિ માં ફેરફાર થાય ક્યોરક અતિવૃષ્ટિ અને કયોરક દુષ કળ જોવા મળે એના કારણે ખેતી પાની આરોગ્ય પાની સૃષ્ટિ અને માનવી જીવન બધા પર અસર પડે છે
હા અને ખેતી પર કેવી અસર પડે છે ને
જો સમયસર વર્ષા ન પડે તો પાક બરબાદ થઈ જાય વધારે ગરમી હોય તો જમીન સુખાઈ જાય કારેક અચાનક પૂર આવે તો ઉભા પાક નષ્ટ થઈ જાય કારક અનિયમિત મોસમમાં કારણે કીડ રોગ વધી જાય કિસાનના યોગ્ય મો ના મળે તો ઉત્પાદન ઓછી થાય
હા, સરસ. આપના દેશામાં ઘણા કિસાનો વર્ષા પર નિર્ભર હોય છે. જો પાઉસ સમયસર ના પડે તો એની સીધી અસર થાય છે ને?
હા બિલકુલ. બિલકુલ. ખેતી જ નહીં પણ પાણીની સમસ્યા પણ ગંભીર બને છે. દુષ્કાળ વર્ણ ના કારણે નદી તલાવ સુખાઈ જાય ભૂજલ ઓછું થઈ જાય. પીવાના પાણી ની તંગી ઊભી થાય અને
અને વધારે પાઉસ પડે તો
અહ હ તો પૂર આવે ઘર ગામ ડૂબી જાય રસ્તો ખરાબ થાય. લોકાનું સુરક્ષિત સ્થળે જવું પડે રોગ ફેલાય જનજીવન માસ ટનવ્યસ્ત થઈ જાય એક બાજુ પાણી કમી અને બીજી બાજુ પાણી નો આધર બંને હવામાન પરિવર્તનની અસર છે.
હા, સરસ બાત હૈ. આરોગ્ય પર શું અસર પડે?
અહ અહ ખૂબ અસર પડે આ આરોગ્ય પર અહ અતિ ગરમીના કારણે હિસ્ટ્રોક ડીહાઈડ્રેશન થકાવટ વધે પાઉસ અને ગંદા પાણી ના કારણે મલેરિયા, ડેન્ગુ, ટાઈફઈડ, કોલરા જેવા રોગ ફેલાઈ શકે હવામાન પ્રદુષણ વધે તો દમા શ્વસનના રોગ અને એલર્જી પણ વધે.
હા. એટલે હવામાન પરિવર્તન કેવલ પર્યાવરણનો વિષય નથી પણ આરોગ્ય ને અર્થવ્યવસ્થા સાથે પણ જોડાયેલું છે.
હા, એકદમ સાચું વાત છે. આ સામાજિક, આર્થિક, પર્યાવરણીય સ્તત્રની સ્થ ગરીબ અસર વધારે થાય છે. કારણ કે તેમના પાસે સ સાધનો ઓ ઓછાછ હોય છે. તો જો ઘર ન નબાળું હોય કમાઈ ખેતી પર આધારિત હોય, પાણીની અછત હોય તો મુશ્કેલ વધી જાય.
હા. શું પ્રાણીનો અને પક્ષીઓ પર પન અસર થાય છે ના?
હા થાય છે. માનવના થાય છે, પર્યાવરણના થાય છે તો પશુન બી થાય છે ના, આ ખુબ થાય છે. જંગલો કટે, તાપમાન બદલે, પાણી ઓછો થાય, તો ઘના પ્રાણીઓને પ્રાકૃતિક ક નિવાસસ્થાન નષ્ટ થાય જાય. ક્યારેક એક અહ એના કારણે પક્ષીઓના સ્થળાંતરના સમ સમયમાં ફેરફાર થાય. સમુદ્ર ગરમ થાય તો મછલી એની સમુદ્ર જીવ વો પર અસર પડે. કેટલીક પ્ર પ્રજાતિઓને નષ્ટ થવાની કગાર પર પહોંચી જાય.
તો ખરેખર ચિંતાજનક વાત છે. પણ મને એ કહે જંગલોની કાપની હવામાન પરિવર્તનમાં એટલી મહત્ મહત્વની કેમ છે?
કારણ કે વૃક્ષો કાર્બન ડાયોક્સાાઈડ શોષી લે છે, અને ઓક્સિજન આપે છે. જો વૃક્ષ કપાઈ જાય તો એક બાજુ કાર્બન ડાયોક્સાઇડ શોષ વાળા વૃક્ષો ઓછા થાય, અને બીજી બાજુ કપાયેલા જંગલોથી વાતાવરણ નો સંતુલન બગડે, અને કારને તાપમાન વધવા લાગે છે.
હા. એટલે વૃક્ષ પૃથ્વી ના રક્ષક છે એનું કહી શકાય.
હા બિલકુલ-બિલકુલ. વૃક્ષો કેવલ છાયો અને ફળ આપતા નથી પણ જમીન નું ધોવાનથી બચાવે, પાની જાળવી રાખે હવા શુદ્ધ કરે, અને પર્યાવરણોને સંતુલન જાળવે.
હા. પર હવામાન પરિવર્તનમાં શહેરોની ભૂમિકા પણ મોટી હોય ને?
હા શહેરોના વાહનો વધારો વધારે હોય છે ને કારખા અન કારખાનું હોય છે, પ્રોફિટ વધારે હોય છે શિયાળીઓ ચીહા હોય છે એને કારણ શરીર શહેરોમાં હીટ, આઈલેન્ડ ઇફેક્ટ, જોવા મ મળે છે એટલે શહર આસપાસમાં વિસ્તાર કરતા વધારે ગરમ લાગે છે.
હા. મને લાગે છે કે એસ એ સી, ફ્રીજ વીજનો અતિરેક ઉપયોગ પન ક્યાંક અસર કરત કરતું હોય
હા જરૂર. જો વીજ, કોલસા અથવા પ્રદૂષણ કરનારી ઉર્જા મામાંથી બનેલી હોય, તો વીજ નો અતિરેક એક ઉપયોગ પરોક્ષ રીતે કાર્બન ઉત્સર્જન વધારે છે એટલે ઉર્જા બચત પણ ખૂબ જરૂરી છે.
તો શું હવામાન પરિવર્તનને રોકી છે.
પૂર્ણપે એકદમ રોકી અનેના
આજકાય, અને સુધારાત્મક કદમ ભરી શકાય જો સરકાર ઉદ્યોગ, વૈ વૈજ્ઞાનિક કિસાન વિદ્ય શ્રદ્ધા મળીને કામ કરે તો ન ઘરનો ફરક પડી શક
સામાન્ય નાગરિક શું કરી શકે કારણ, કે ઘણા લોકો લોગ કે આ તો તો સરકારનો વિષય છે
ના બધા બધાનો વિષય છે, સા સામાન્ય નાગરિક ઘણા સરળ ઉપાય કરી છે વૃક્ષારોપણ કરો, પાણી બચાવો, વીજળી બચવાવી, પ્લાસ્ટિક નો પણ ઓછો કરો કચરો અલગ-અલગ કરવો, સાર્જનિક વાહનનો ઉપયોગ કરવો, અહ સાયકલ અથ થવા પગળા જાઉં, કાપડની થેલી વપરાવો, કચરો ન સા સાળગવો ઘરમાં નાના પર પર્યાવરણ પૂરક બદલો કરો.
ઓકે.
ખબર પડી ગઈ ને તમને? ઓકે થેન્ક યુ, ઓકે ડન.